હા
હલો
હા ભાઈ કેમ છો?
હા મજામાં ભઈ તમે બોલો કેમ ફોન કર્યા
કઈ નહી બસ આ ઇન્ટરવ્યુ આપીને આવેલો એટલે ફોન કર્યો તમને
તો શેનું ઇન્ટરવ્યુ હતું તો
અરે જોબ ગોતી રહ્યો છું ને આઈટી સેક્ટરમાં
હા તો કઈ કઈ પોઝિશન હતી.
અ અતિ તો આપડે ફ્રન્ટન ડેવલોપ
તો
પણ મારું મેન તો જવાનું બેકેન્ડ ડેવલોપરમાં છે કેમ કે જાવા મેં કરેલી ને તો મારે તો એમાં જવું છે પણ આ તો અત્યારે જોબ માર્કેટ તમને ખબર છે. કે જે મલે ઈ લેવું પડે
હ અત્યારે તો નહીં મળતી એટલે ગમે તે જે મળે પેલા એ લઈ લેવાની એમ
હા એજ ને,
હવે એમાં તો પાછું હવે એમ થઈ ગયુ કે તમે એપ્લાય કરો તો ભી કઈ રિસ્પોન્સ નહી આવતો એ લોકોનો. હવે તો કેમ કે પબ્લિક જ એટલી વધી ગઈ છે અને જોબ ભી એટલી ઓછી થઇ ગઈ યા.
અરે એજ ને હવે લિંકડિનની વાત કરું તો લિંકડિનમાં કેવી ફેક જોબો આવે છે. હું મતલબ એપ્લાય કરી કરીને થાકી ગયો એક રિસ્પોન્સ ના આવે પછી આ તો એક ભાઈબધે મને કીધું કે એમાં તો છે ને બહુ જોબ આવે હવે
હા એ તો છે ફેક તો આવે તમે અપ્લાય કરો તમને કોલ ભી
એમની ઓફિસ ભી ના હોય, કઈ ના હોય એમ કહી દે તમે ઇન્ટરવ્યુ ઓનલાઈન આપો અને છેલ્લે પછી અમારે ક્રેક થાય ઇન્ટરવ્યુ એટલે તમને એમ કે કે પેલા તમને બે હજાર, પચીસો ભરવાના હોય અને પછી કે કે પછી તમને જોબ મળશે એટલે એવી રીતે ફેક બધું ચલાય છોકરાઓને
બરાબર બરાબર એ તો છે તમે તમાર જોબ લા લાગી ગઈ કે પછી
ના ના અત્યારે તો નહી લાગી પણ એપ્લાય તો કરું જ છું નોકરી ડોટ કોમ ને આમાં
પણ એમાંય થોડુંક તમને ખબર જ છે.
હા એ તો છે. અરે એવું બીજું શું કેતો હતો કે તમે મતલબ જોબને જોબના માટ તે ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કઈ રીતે કરો છો?
હ એમાં તો જોવુને આ થોડું ડી એસ એ ના ક્વેશ્ચન કરું પેલા. અ ગીક ફોર ગીસમાં ને એમાં બધા જે આર્ટિકલ હોય એમાંથી અને બીજું તો આ અપના કોલેજને એનો કોર્સ લીધેલો છે વેબ ડેવલપ મેન્ટ નો. અને એ બી મસ્ત છે એમાં જ જોવું અને બધું કરું છું અને એક અને જોડે જોડે પ્રોજેક્ટ બી બિલ્ડઅપ કરું છું.
પણ ડી એસ એમાં કેવી રીત તે મતલબ રોડ ના તમે કવેસન સોલ્વ કરો કે પછી કઈ રીતે કરો છો.
જુવાન પેલા તો સીટ લઈને બેસી જાવ તો ત્રણ થી ચાર લઈને બેસું કે રોજના આટલા કરવાના એક કે બે કલાકમાં. તો જોવું જો ના ફાવે તો ફરી પછી વિડીયો જોવું કે ગમે તે બ્લોગ જોઈને પછી ઈઝી પડે એ રીતે સોલ્વ કરવું.
અચ્છા હા એ તો છે અને બીજું એમ કહેતો તો કે આપણે ઇન્ટરવ્યુમાં તમે થીયોરેટિકલ ઉપર ફોકસ કરો કે પ્રેક્ટિકલ. કેમકે છે ને હમણાં હું ઇન્ટરવ્યુ આપ્યું ને તેમાં કેવું હતું થિયોરેટિકલ એક બી ક્વેશ્ચન ની પૂછેલો મન પ્રેક્ટિકલ ક્વેશન આપેલા કે ભાઈ આ રીતે આ પ્રોબ્લેમ છે તમે મને સોલ્યુશન ના આપો.
હ તો એ તો પેલું એમ્બિશન બોક્સ બધું જે આવે. ગૂગલ ઉપર. કે જે કંપની માં ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય એના જે રિવ્યુ હોય એના ઉપર થી પેલા જોઈ લો કે કયા ટાઈપ ના ક્વેશ્ચન પૂછ્યા છે કોડિંગ પર વધારે ભાર મૂક કે કે થિયરી ઉપર વધારે ભાર મુકે. તે એ રીતે પછી પ્રિપરેશન કરીને જાઉં છું.
હા એ આ એક સારો સુજાવ આપ જો તમે કેમકે હું તો કેવું હતું પેલા કંપની ની થોડી ઘણી માહિતી લેતો અને ડાયરેક્ટ નોલેજ મતલબ એવું નહી કે આ કંપનીમાં આ રીતે પૂછશે તેવી તૈયારી કરવું તો ડાયરેક્ટ જતો રહેતો
ના એવું તો ના કરવાનું હોય એમાં તો આપણા ને ખબર જ ના પડે ને કે ખ્યાલ જ ના હોય કે ભાઈ આ લોકો શું પૂછશે કે નહી એટલે પેલા ગૂગલ ઉપર ગ્લાસ ડોર કે ગમે તે વેબસાાઈટ હોય તે એમાં રિવ્યુ બધ તો આપેલા હોય. અને પેલા જે લોકોએ ક્રેક કર્યા હોય કે ઇન્ટરવ્યુ આપ્યું હોય એજ લોકો ના હોય એટલે ખબર ખબર બી પડે તમને. કે ભાઈ આવું છે અને આવું છે ત્યાં અને તમને જો ત્યાંનું કલ્ચર બી ખબર પડે કે ત્યાંનું સ્ટાફ કેવો છે એન્વારમેન્ટ કેવું છે આ ને એવી રીતે આમ.
અને અત્યાર તો જોબ માર્કેટ બી કેવું મતલબ થઈ ગયું મતલબ પેલા તો કેવું બલ્કમાં હાયરિંગ કરતા હવે તો જનરલી કંપની વાળા એકાદ લીધો તો લીધો બાકી એ બી નહી. કોરોના પછી નું તો બહુ બગડી ગયું એઆઈ આવ્યું ને ત્યાર પછી તો
હ એ તો છે અને એમાં એક ક્લાઉડ ચેટ જીપીટીને એવું બધું આવ્યું એના પર પછી એ આવ્યું એટલે પછી તો વાત જ પૂરી થઈ ગઇ કે કે આપણે કશું વિચારવાનું ના રે એ જ આપણને પ્રોજેક્ટ આખો બનાવીને આપે પેરેન્સ
હા એ તો છે અત્યાર મતલબ હું જેમ કે મારે પર્સનલ ફોન કરું ને તો એ લોકો શું કે કે ભાઈ અમે તો હાયરિંગ જ બંધ કરી દીધી આ કોઈ બી સ્પેસિફિક રોલ માટે કે જરૂરત નહીં પડતી કે ભાઈ એ આઈ યુઝ કરીએ તો આરામ કામ થઈ જાય ઈઝીલી તો કે હ્યુમન કાઈન્ડ માટે શું કરવા પૈસા ભરીએ
હા પણ અત્યારે પાછુ એક બીજી વસ્તુ આવી છે માર્કેટમાં કે અ એ આઈનું જે વેલ અ જે ખર્ચો છે આ એ હ્યુમન કરતા વધી ગયો છે તો ફરી પાછું કદાચ આવે એવું લાગે છે કે હાઈરિંગ કરે બધાંના
હા એ તો છે આવું જ જોઈએ બાકી આપડે આઈટી વાળા તો પછી ક્યાં જઈશ નોકરી માટે દર દર ભટકવું પડે એ તો એ યોગ્ય ના કહેવાય ને
હ એ તો છે હવે પણ એપ્લાય કરતા રહો લાગે તો ઠીક
હા એમ એમ તો ઇન્ટરવ્યુ આપ્યા મેં બે ત્રણ એમ તો સારા ગયા છે હવે રિઝલ્ટ રીઝલ્ટની રાહ જોઈ રહ્યો છું
હ
તમે મતલબ ડેટા એનાલિસ ડેટા ડેટા એનાલિસ્ટ વિશે કઈ સાંભળ્યું છે રોલમાં કેમ કે અત્યારે મેં જોયું ને તો એનું થોડું વધારે મહત્ત્વ આપે છે એમાં
એટલે ડેટા એનાલિસનું આમ તો નહીં ખબર કે કઈ રીતનું છે પણ લોકો એની પાછળ પડાઈ છે ને એમાં અ પેલું પેકેજ બી સારું એવું હોય છે
હા એટલે જ ને એ એક ભઈબંધ છે ને મારો એ ડે ડેટા એનાલિસ્ટ તરીકે કામ કરી રહ્યો છે મુંબઈની કંપનીમાં તો એમને કેવું એક્સેલ શીખ શીખવાની એ મન કેતો તો કે એક્સેલ શીખવાની પાવર બીઆઈ આવે પછી એક્સેલમાં તો આપડે કેવું કે જનરલી કમાન્ડ આવડતા ના હોય પણ એના સામે હું બેઠો તો ને તો મને ખાસું બધું નવું શીખવા મળ્યું. કે શોર્ટકટ કી દબાઈને આખા ગ્રાફ બનાવી દેતો તો. આખા ડેટા ઉતારી દેતો તો.
હ અ તો ત. એના જોડે તમે શીખીને બધું કરી શકો ને ડેટા એનાલિસિસ
અરે એવું એનું તો કેવું આખો દિવસ જોબમાં હોય એટલે અને પાછો રે છે બી મુંબઈ એ તો રજાઓમાં ઘેર આયો તો ને એટલે મન મલ્યો તો એટલે એને શીખવાડ્યું થોડું ઘણું પણ હવે તો એના એ શીખી ના શકીએ ને આપણેે
હ એ ભઈને ટાઈમ ના હોય એટલે
હા અને ટાઈમ હોય તો બી મુંબ બઈ રે છે અને હું અહિયાં પાલનપુર તો ક્યાં મેળ પડવાનું
અને ડિસ્ટન્સ પ્રોબ્લેમ એમ બીજું તો એ બીઝી રે આખો દિવસ
હા એજ અને ત તમારા હા એજ છે અને તમારા ખ્યાલથી કયા ડે મતલબ સ્પેસિફિક રોલ માટે અપ્લાય કરાય જેમ કે બેકહેેન્ડ, ફૂલ સ્ટેક, કે પછી ફ્રન્ટ હેન્ડ કે કઈ
હ પન તમે કર્યું છે શું પેલું તો?
મારું તો બેકેન્ડ જ છે, પણ માર્કેટ પ્રમાણે મતલબ હાલ લઈએ કયું તો કયું સારું પેકેજ સારું મળે લાઈફ સ મતલબ લો ડો માપનો હોય.
તો એવામાં તો ફૂલ સ્ટેક છે, યુ. આઈ. યુ. એક્સ. છે. એમાં તો લોડો ચો હોય ફૂલ સ્ટેકમાં તમારે પણ ફ્રન્ટ એન્ડ બી આવડવો જો અને બેક હન્ડ બી આવડવું જોઈએ. એમાં થોડુંક થોડુંક બી આવડે તો ઈ તમે તમને ઓછો લોડો પડે એ
પણ યુ. આઈ. યુ. એક્સ. માં તો મેં એવું સાંભળ્યું છે કે, અત્યારે તમે લઈ તો લો બટ એ. આઈ. ના કારણે સ્કોપ ઘટી ગયો કેમ કે હ્યુમન જે ડિઝાઇન બનાવે ને એના કરતા એ. આઈ. બહુ સારી
પણ એ ડિઝાઇન તો બનાઈ તેમ પણ તમને જે રીતનું આઈકોન જોઈએ તમારે જે રિક્વાયરમેન્ટ હોય એવું તો ના જ આપ ના. એટલે તમારે એ બધું સેટ કરવા માટે યુ. આઈ. યુ. એક્સ. ડેવલોપર તો જોઈએ જ.
અચ્છા અચ્છા બરાબર એટલે મતલબ ડિઝાઇનમાં થોડું ક્લાયન્ટ રિક્વાયરમેન્ટ પૂરા કરવા જરૂર તો પડે જ છે એમને.
હ એટલે તમે તો બધું કહી દો કે આવું છે, આવું છે, પણ તમારા જે ક્લાયન્ટની રિકવારમેન્ટ છે એ રીતે તો કમ્પ્લીટ હોવું જોઈએ ને લેઆઉટ તમારી એપનુ.
ના ના એ તો તમે વાત સાચી કઈ.
હા એટલે એમાં તમારે યુ. આઈ. યુ. એક્સ. ની તો જરૂર પડાય એટલે એમાં તો કઈ વાંધો નહિ. પણ હા તમને થોડું પેકેજ ઓછું મળે મગજ મારી બી ઓછી હોય થોડીક એમ.
હા એ તો છે અને જનરલી આપણે ડે શિફ્ટ લેવાની કે નાઈટ શિફ્ટ લેવાની. કેવી સારી પડે કે મારા હિસાબથી તો ડે શિફ્ટ જ મને લાગે છે.
જો તમારા નજીકમાં હોય અને જો ટાઈમ ભી એવો સરખો હોય તો તમારે નાઈટ શિફ્ટ કરી અકો. એક મારો ફ્રેન્ડ છે એને ભી નાઈટ શિફ્ટ તો કરી જ છે નજીકમાં જ છે તો અને કે કે એટલો કઈ પ્રોબ્લેમ નહી આવતો કે નાઈટ શિફમાં કે આવું કે તેવું કોઈની હેરાનગતિ ભી નહી હોતી એટલે હવે એમાં તો એવું નહી. પણ જો તમારું દૂર રેવાનું હોય તો કદાચ ડે સીફટ લો તો સારું એમ
હા એતો સમજી ગયો, સારું ચલો તો વાંધો નહી. કંઈક હશે તો કોલ કરીશ તમને
હા પાકું પાકું
એ હા.
હા.